હલો કર્ષીનાભાઈ કેમ છો તમે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
આજનો હાલચાલ એજ છે કે બસ હમણાં ખેતીમાં તમે જાણો છો કે મેં ખેતી કરું છું અને તમે તો શહેરમાં રહો છો ને મારે જે ખેતી કરું છું તેમાં તો હ મુખ્ય પ્રકારના જે ફળ તો શાકભાજી છે ને આંબાવાડી મે રાખું છું અને જે મે ખેતી કરું છું તેમાં મને એમ તો સારી આવક મળી રહે છે, પરંતુ હમણાં જિક લોસમાં જઈ રહ્યો છું કારણ કે તમારી સાથે એ જ વાતચીત કરી કે તમે શહેરમાં બધા આમ તો શહેરમાં આમ તો મોસ્ટલી વ્યાપારી એટલે કે તમારે તો કેરાની દુકાન ચાલે છે તેમાં તમે તો બધા આમ તે જે તમે માલસામાન જે લાવો છો. છે અનાજ તે તમે ક્યાંથી લાવો છો? એટલે કે અમે પણ ખેતી કરીએ છે, અને અમે પણ જે ડાંગર છે કે પછી ટામેટા છે, રીંગણા છે ઘણા બધા પ્રકારની શાકભાજી કરીએ છે તો માટે મોસ્ટલી કિરાણાની દુકાન છે પરંતુ તમે કિરણા દુકાનમાં જે મગ છે કટ જેમ કે ચણા છે પ તુવરની દાળ છે, ડાંગર છે તે તમે ક્યાંથી લાવો જે તમે હોલસેલ વેપારી પરથી લાવો છો કે પછી તમારા કોઈ મોટા વેપારીને સંપર્ક કરો છો.
હા ભાઈ. તમે કીધું કેમ કે આ બધું મોત લઈએ છે. અને બીજી વાત તમે કીધી કે શાકભાજી ને એવું તો, શાકભાજી એવું શહેરમાં એટલું બધું સારું ના મલે, અને એના ભાવ પણ ખુબ વધારે હોય છે. તેથી કરીને અમે ગામડામાં જવા છે ત્યાં ટવાડો ભરાય છે, ત્યાં ફ્રેશ અને તાજી શાકભાજી હોય છે. જે ઓર્ગેનિક હોય છે. જે આપણા શરીર માટે સારી અને સ્વસ્થ હોય છે. જેથી કરીને અમે ગામડાઓમાં જાઈએ છે અને જે અટવાડો ભરાય છે ત્યાંથી જ બધું શોપિંગ કરીએ છે. ત્યાં ભાવ પણ રીઝનેબલ હોય છે, એક્સપેન્સિવ નથી હોતો. તમે શહેરમાં શોપિંગ કરવા આવો છો કે પછી ગામડામાંથી જ ખરીદી કરો?
ના, ના. મેં તો તમને કીધું કે હું તો ખેતી કરું છું, અને મોસ્ટલી શાકભાજી છે, અને તે તો હું ઘરથી એટલે કે જે ઘરે જ રોપું છું. અને એકદમ નેચરલ અને કુદરતી રીતે એને ખાઉં છું. અને બાકી તો તમારે કેવું છે કે જે એમને અનાજ છે જેમ કે મગ છે, બધા કઠોળો હોય છે તે મોસ્ટલી મે એમ તો જ્યાં અમારા ઘરને એટલે કે જે શહેરમાં એક મારો ફ્રેન્ડ જ છે તેમની પાસે મે જાઉં છું, ને ત્યાં આમ તો સારી મને અનાજ સારી રીતે મને આપે છે. અને ઘણા બધા પ્રકારના બધું મને કેઈ પણ છે કેવા પ્રકારના આધા અનાજ ખાવા જોઈએ અને કેવા પ્રકાર આપણે અનાજ કરવું જોઈએ. એટલે મારે જ કેવું છે કે હવે મેં તો ખેતી કરું છું. અને ખેતીમાં પણ મને સારું અમને તો આવક મળી રહી છે, કારણ કે મેં આ વર્ષ મેં આંબાવાડીમાં કરેલી બધી મહેનત કરેલી હતી, જેમ કે આપણે છાંટવાનો ખર્ચ, કે પછી ખાતર મૂકવાનો ખર્ચ, કે અન્ય પ્રકારના બધા ખર્ચા કરેલા હતા તે મને હમણાં મહેનતનું ફળ મળી રહ્યું છે. કારણ કે આ બધા ખર્ચા મને ઘણા બધા કરેલા હતા અને મને એ અંદરથી ડર હતો કે વાતાવરણ કેવું રહેશે, કે સારું રહેશે તો મારે જે આંબાવાડી કરેલી છે તેમાં સારું ફળ મળશે કે ની મળશે, તે મને ડર હતો. પરંતુ મને વાતાવરણ એ થોડું ઘણું સાથ આપ્યું અને મારે જે બધી કેરી મેં રાખેલી હતી કે આંબાવાડી તે મેં પાડી દીધી આરામથી, અને મને એમાં ઘણો બધો પ્રોફિટ થયો હતો. એટલે ખેતી કરવી ખૂબ જરૂરી છે, કારણ કે ખેતી જો આપણે ની કરશું તો પછી આપણા ક દેશમાં અનાજ ક્યાંથી આવશે એમ! એટલે બધા ખેડૂતોને આ બધી સરકારી યોજનાનો લાભ મલવો જોઈએ. કારણ કે બધા લોકો પણ એ છે કે જે તેમને સરકારી યોજનાનો લાભ મળે, કારણ કે તમે જાણો છો કે ઘણા બધા પ્રકારના વીમો પણ મલ મલે છે, કારણ કે આપણે જીવન વીમો, કે પછી આપણે એલ આઈ સી કે આપણે પોતાના જીવન આપણે કરી શકીએ છે. બાકી આપણે કાર નો વીમો, કે પછી કોઈ આપડા કોઈ અંગનો વીમો કે પછી આપણને આ જે પાક નુકસાન માટે જાય છે તેનો પણ આપણને વીમો મલે છે. અને અમારા ગામમાં પણ ઘણા બધા એવા લોકો ખેડૂતો છે કે તે પાક નુકસાનીનો વીમો પહેલેથી જ લઈ લે છે. એટલે કે નુકસાન એ લોકોને જાય તો પછી એ લોકો તેમાંથી ભરપાઈ કરી શકે છે. બાકી તો મારે એ જ કેવું છે કે જે આ વીમો છે, મને તો આમ તો પાક એટલે કે જે ખેતી હું કરું છું એટલે કે મને મોસ્ટલી એમ તો પાકનો વીમો વિશે જ ખબર હશે. પરંતુ તમે તો શહેરમાં રહો છો એટલે કે તમે કોઈ આમ વીમો તો ઘણા બધા પ્રકારના હોય છે, તો એ મને ખબર છે. પરંતુ તમે જે શહેરમાં રહો છો ન્યાં વીમોનો વીમોના પ્રકાર બીજા કયા હશે? તો તમે પણ કોઈ પણ આવા જે કાર નો વીમો, કે પછી એક બાઈક નો વીમો, એવો લીધેલો હશે ને તમે?
હા, હા. મારા પાસે કાર નો વીમો છે, બાઈક નો વીમો છે, એલ આઈ સી પણ છે. પછી ઘરનો પણ વીમો આવે, મકાન મિલકત વીમો તે પણ છે. અને બીજું તમે કીધું તેમ કે ઘરે જાતે જ બનાઈને તમે આ જાતે જ ખેતી કરીને જાત તે જ ખાય. તમારો એક તમારથી સવાલ છે કે તમે જે રોટલી ઘઉંની રોટલી રોટલા જે કંઈ પણ બનાવો તે તમે દરવા આપો છો કે પછી તૈયાર મળે તે લોટ લેવ છો?
ના, એમ તો તમે જાણો છો કે હવે તો આપડે જે આ ટેકનિકલ બધા ટેકનિકલ બધા દુનિયામાં જીવ છે. અને ટેકનિકલ બધા સાધન આવી ગયા છે. જેમ કે તમે જાણો છો તે ઘરઘંટી તરીકે આપણને આપણ ને માટે ઘણા બધા લોકો ઘરે યુઝ કરે છે, એટલે ઘરે જ અનાજ લાવી ને અ ઘરે દડી દે છે. એટલે મારા ઘરે તો એ પણ સાધન છે, એટલે મોસ્ટલી અમે તો એ જ યુઝ કરીએ છીએ, કારણ કે જેડ આવ તો પહેલા હું જતો દડવા માટે બરા આ મેલ પાસે ત્યારે કરતો, ફતો અમારા ઘરે વિચાર કર્યો કે હવે આપણેે જ ઘરે આવો ડડીએ તો તો આપ માટે સારું જ છે, એટલે ઘણા બધા ટેકનિક માટે સાધનો છે તે મને ખૂબ જ યુઝફુલ થાય છે, અને ખેતીમાં તમે જાણો છો કે ખેતી હ હું તો ખેતી કરું છું, અને ખેતી માટે પહેલા હું તો બળદગાળો તેને યુઝ કરતો હતો, અને હમણા તો ઘણા બધા એવા સાધનો આવી ગયા જેમ કે, આવા ટ્ર્રેક્ટરો હોય છે ભાત કપાનું મશીન હોય છે પછી ભાત વાવળવાનું મશીન. મ હોય છે, દવા છંટવાનો પામ હોય છે એવા બધા સાધનો આવી ગયા છે અને તે મને હમણાં ખૂબ યુઝફુલ થાય છે કારણ કે એના લીધે મારો, સમય પણ બચે છે અને બધા ખર્ચા પણ ઓછા થાય છે કારણ કે એટલે કે, અમુક ટકા એ લોકો ખર્ચો લઈે છે જેમ ભડ કવાનું મશન બધા બધા પાસે નથીું પરંતુ મારી પાસે નથી પરંતુ હું જે, બધા ભાડે પેટે આપે છે તે લાવું છું અને એ લોકોને ભાડું ચૂકવું છું એમ, એટલે કે આવા સધા નથી આ મને તો ઘણા બધા ખેતીમાં ફાયદો થયો છે, એટલે મારે તો જ કેવું છે કે ખેતીમાં આવા બધા સરકારી યોજના તમે જાણો છો કે સરકારી યોજનામાં ઘણા બધા પ્રકારની યોજ આવે છે, અને તે સરકારી યોજનાનો લાભ ખેડૂતોને મળવો ખૂબ જરૂરી છે, કારણ કે ખેડૂતોને સરકારી યોજનાનો લાભ નહીં મળશે, તો પછી ખેડૂતો ખેતી કરવાનો છોડી પણડ દે એવો પણ વિચાર કરે છે, કે અમારા ગામના અમુક ટકા જેવા જે ખેડૂડા હતા તે લોકો હવે જોબ કરવાનો વધારે ઈચ્છે છે. કારણ કે એ લોકોને જે પેલા ખેતી કરતા ત જે આવક થતી હતી, તે નથી થતી એવું લોકો વિચારે છે. કારણ કે એ લોકો પણ હવે કંટાળી ગયા છે, કે હવે ખેતી માં આટલું બધું પૈસા નાખીએ પૈસા નીકળતા નથી, તો હવે કરીને શું ફાયદો એવું પણ વિચારે છે હવે તમે જાણો છો કે એનું મુખ્ય કારણ તો વાતાવરણ કારણ કે વાતાવરણ જેટલું સારું રહેશે તેટલું એ લોકો માટે સારું છે, બાકી તો મારે એ જ કેવું છે કે જે આપણા ખેતી અમે કરતા હમણાં જે કરી રહ્યા છે, તેમાં તો અમને સારું પ્રોફિટ થઈ રહ્યું છે, પરંતુ ગમે ત્યારે તમે જાણો છો કે હવે તો, વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, અને ગામડામાં બધા વા બ ઈચ્છે છે અને મોસ્ટલીંગ ડાંગાનો પાક રોપે જ છે, અમે પણ હવે તો જેમ અમારા ખેડરો છે, બધા ખેડી નાખ્યા છે પછી અ ખાતર પણ નાખ્યું છે, અને હવે તો પાણી મૂકવાનું ચાલ સ્ટાર્ટ કરી દીધું છે, હવે વરસાર પર ડિપેન્ડ છે, કે ક્યારે કેટલો પડ અને કેટલો યુઝફુલ થશે અમને એ બાકી તો તમે જાણો છો કે હવે ગામડાઓમાં બધા લોકો વરસાદની ઋતુની રાહ જોય છે કારણ કે વરસાદની ઋતુમાં એ લોકો આ મોસ્ટલી તને કેટક ડાંગરનો પાક રોપે છે, કારણકે એમાં બધા પ્રકારના પદ્ધતિ અનુસાર ખેતી કરવામાં આવે છે. કે પ તો ભા ખેતર ખેડવામાં આવે છે, પછી તરું નાખવામાં આવે છે, પછી ભાત કાપવામાં આવે છે, પછી ખાતર મૂકવામાં આવે છે, પછી વિવિધ પ્રકારનાછ રોપણી કાપણી કરવામાં આવે છે, ને પછી ભાટ લગેરે લાવવામાં આવે છે બધું છે ઘણી બધી પ્રવૃતિ માટે નીકળવું પડે છે પછી યોગ્ય રીતે તૈયાર થાય છે. . . છો તમે ઘરગઠું માટે તમે શહેર લાવ છો કે પછીયોગ છે ત આપ જાય છે.
હા ભાઈ તમે કીધું ને એમ કે ક્યાંથી લાવો છોમ અમારો એક યોગ્ય વપારી વ્યાપારી છે જે ઘર પછી જ છે નાની દુકાન જ છે, પણ તે અરા પાસે ટ્રસ્ટેડ વ્યાપારી છે એમ, ઘણી વખત અમને સામાન ઉધર પણ આપે છે અને ઘણી વખત અમે એને એડવાન્સ પણ આપીએ છીએ કારણ કે એનું બધી જ વસ્તુઓ કઠોર થી માંડીને બધી જ વસ્તુઓ નાનીથી મોટી વસ્તુ બધું જ સારી હોય છે, અને બીજી વસ્તુ કે તમે જે ખેતી વિશે મને માહિતી આપી, કે આ રીતે ખાટાખેટી લાવે એ બધું મને ખુબ જ જાણવા મળ્યું. એના માટે તમારો આભાર માનું છું, પણ મને એક વસ્તુનો તમે જવાબ આપો કે જે આપણે નાગલી છે, એ નાગલી આપણે ના પાપડ બને છે રોટલી બને છે તેનું તમે ઉત્પાદન કરો છો અને કરો છો તો કઈ રીતે કરો છો અને કઈ સિઝનમાં થાય છે, એના વિશે મને થોડુંક તમે જણાવીશ સકો છો?
હા એના વિશેે તો મને એટલું પણ નથી ખું નાંગલીનો જે પાક છે તેમાં નથી રોપતા, પરંતુ એના વિશે મને જે મારા ભાઈબંધ છે તેને ખુબ ખબર છે કારણ કે જે મારા ભાઈ બંધ છે, તે નાંગલીનો ભક ખુબ સારી રીતે કરે છે, અને એમાં ખુબ એમ તો તમે જાણો છો કે નાંગલીનો ભાગ મોસમ એમ તો ઘણા બધા લોકો ખાવાનું પસંદ કરે છે, અને અમારા ઘરે પણ લાગે છે કારણ કે જે અમે નાંગલીનો પાક છે અરા ભાઈ પાસેથી લઈએ છીએ અને ખુબ સારી રીતે કરીએ છીએમાં એમાં તો મને એટલું નથી ખરુંતું પરંતુ નાંગલી વિ મને ખુબ ખબર છે પણ નાંગલીનો પાક તો ખુબ આપણા હેલ્થ માટે ખૂબ સારો છે કારણ કે ઘણા બધા લોકો ખાવા ખૂબ ઈચ્છે છે કારણ કે નાંગળનો પાક અને નાંગળીના જે રોટલા બને છે એ લોકો નેસ લેવલ લાગે છે કારણ કે ઘણા બધા લોકોને ખૂબ ભાવે છે અને ડાંગરના જેંગ ભાત ના જે એ જ કે જે આપણે આશાપૂર્ણ આપણે ખાઈએ છે. તે પણ સારો લાગે છે કારણ કે આપણે ભાતનું દડેલું આપણે થાય છે તે ખુબ સારું છે કારણ કે આટલા દેશમાં તો આપણે અનાજો છે પછી શાકભાજી છે એ માટે યુઝફુલ મોસ્ટલી ખેડૂત જ છે એ ખેડૂતોને ઘણા બધા પ્રકારની સરકારી યોજનાનો લાભ મેળવો જોઈએ અને તમે પણ જે તમે જે શહેરમાં રહો છો ત્યાં આમ તો મોસ્ટલી શાકભાજી બધી આવે છે તે મોસ્ટલી દવા વાળી આવે છે કે ભ એકદમ તાજી હોય છે.
હવે ભાઈ એ વસ્તુમને ખબર નહી પણ ઘણી બધી શાકભાજી એવી છે કે જે તરત બગડી જાય છે તે તેનો મતલબ તો એજ છે કે તેમાં બધી દવાઓનો ઉપયોગ કરે છે અને ઘણી બધી શાકભાજી સારી પણ મળે છે, અમુક વ્યાપારીઓ જે હોલસેલમાં હોય છે. તે લોકો અમુક નેવું ટકા તો એ લોકો દવાનું દવાનો જ ઉપયોગ કરે છે પણ જે સારી શાકભાજી જે વેચે છે, તેની ત્યાં શાકભાજી તરત પટી જાય છે અને એવી માર્કેટમાં બે ત્રણ દુકાન છે કે જ્યાં સારી શાકભાજી મળે છે, તો અમે ત્યાંથી જ શાકભાજીની ખરીદી કરીએ છીએ. તમે ક્યાંથી ખ તમે તો જાતે જ ઉત્પાદન કરો છો તો તે ઉત્પાદનમાં તમને કેટલા સમય થઈ ગયો. હા
હા ભાઈ હમણાં તો ખેતી કરું એના તો ઘણા બધા વર્ષો થઈ ગયા છે અને એટલે કે મારો તો મોસ્ટલી ઉંમર છે બાવીસ વર્ષની એટલે કે નાનપણથી જ હું માતા પિતા જે ખેતી કરી રહ્યા છે તેમને હું મદદ કરું છું ને હમને પણ મારી ઈચ્છા છે કે ખેતી પણ વધારે જયાના પ અમને ખેતીમાં પણ સારી આવક મળી જશે. સારું તો ભાઈ મળી તમારી પણ શહેરોમાં બધી ક હાલચાલ છે તે મને જણાવ તો પણ મને આનંદ મળ્યો. અને સારું ભાઈ મળીએ પાછા આગળ વાતચીત કરીશું.
હા ભાઈ સારું મળ્યે